હા
તો, આજે આપડે વાત- -વાત કરીએ, આભાર વ્યક્ત કરવાની ટેવ વિશે.
હમ્મ
હા, તો આ- આભાર વ્યક્ત કરવો એટલે, આપણે મળેલી મદદ, પ્રેમ, સહકાર અને- -સારા કાર્ય માટે અ દિલથી એમ કે પેલું- -દિલ થી આમ, કૃતજ્ઞા જેવું દર્શાવવું એમ.
હમ્મ, આભાર આપડે ગમે તે નાની નાની વસ્તુ, એને આપડે આભાર માનવો જોઈએ. ગમે ત્યાં આપડે કઈ લીધું હોય, મતલબ ક્યા- -કે આપડે આપ્યું હોય, તો આપડે આભાર વ્યક્ત કરવો જોઈએ એમનો. મુશ્કેલી મદદ તોય, આપડે આભાર વ્યક્ત કરવો જોઈએ એમનું. પણ આપડે, થેન્ક યુ શબ્દ થી કરી શકીએ. એમ તો-
હા, આભાર આમ જોવા જએ તો, આભાર શબ્દ ખુબ નાનું છે. પણ એનું- અ અર્થ બહુ જ મોટો છે.
હમ્મ, આભાર એટલે મતલબ- એટલે જરૂરી છે. આપડે આભાર માનવો, કેમ કે એ રયુ આપણે સેન- - સ માં આવી શકે છે. આભાર માનવુંય-
હા, ને આભાર વ્યક્ત કર્યાથી, સંબંધો બી મજબૂત બને છે. અને, મનમાં સકારા- -સકારાત્મકતા વધે છે, અને જીવન વધારે સુખી બને છે.
હમ, સકારાત્મકતા આપણે મનને એવું લાગે કે, આપણે કોઈની મતલબ કે- આપણે, શું કહેવાય! તમને ખબર જ શું સીખ્યા
હા, અને આપણેે દરરોજ ઘણા લોકોની મદદ મદદ થી જીવન જીવીએ છીએ. કોઈ આપને હેલ્પ કરે તો, આપણે એનો મતલબ થેન્ક યુ કેવું જ- જોઈએ એમ, એમને એમ થેન્ક યુ થેન્ક યુ કીધા વગર કોઈ બી વસ્તુ લેવાય નહીં. આપણે કોઈ માર્કેટમાં ગયા, એમાં બી કોઈ પ્રોડક્ટ બાય કરવા ગયા હોય! ત્યારે બી એવું જ કરવું જોઈએ. કોઈ બી મતલબ એમને આપણે સામાન આપ- આપી દીધું આપણે જે વસ્તુ લીધું હોય એનું. જે કીધું હોય એ, તો એને આપ- ને આપણે આપણે લીધું પછી, એને થેન્ક યુ કઈ દેવું જોઈએ. એમ, થેન્ક યુ. એમ કઈ દેવું જોઈ એ. પછી સામે તમને એમ ને એમ નહી મૂકે, એ બી સામે કેશે વેલકમ.
હા, એટલે- થેન્ક યુ કહીએ તો મતલબ આપણ મનને શાંતિ મળે એક જાતની. કેમ કે આપણે જન્મદિવસ છે તે આપણે જન્મદિવસ ની આપણે બધાઈ આપે. તો ક્યાં બે ના આપણેને આભાર કરી છે કેમ કે તમે મતલબ કે જન્મ દિવસે ખુશ રહે એના માટે આપણે એમને દુઆ કરી આપણે થેન્ક યુ કહી એમને આભાર તમારો દુઆ અમારા માટે કરી માટે.
હા અને સવારથી ઉઠીએ ને ત્યાંથી રાતે સુઈએ ને ત્યાં સુધી કેટલા બધા લોકો આપણા જીવનને સરળ બનાવે છે કેટલા બધા લોક કોઈ આપે આપે આખી લાઈફ ઈઝી બનાવે છે એમ.
હા એટલે હોય અમુક પર્સન છે જ ને આપણે મતલબ અમુક લોકો એવા કે જેને કોઈ મતલબ કોઈનું કામ કોઈ કામ કર્યું એનું સારું તો એ આભાર માનતું ના હોય જલ્દી થી.
હા લાઈક આપણા નોર્મલ ડેજમાં જોવા જઈએ તો આપણા મમ્મી પપ્ પા, ભાઈ, બહેન, સિબલિંગ્સ અ ટીચર્સ, ફ્રેન્ડ્સ, ડોક્ટરસ પછી ફાર્મર્સ પછી જે સફાઈ કર્મચારી હોય એ પોલીસ, બસ ડ્રાઈવર અને બીજા ઘણા લોક બધાના પોતાના કામ દ્વારા આપણે હેલ્પ કરતા હોય છે થી એમ એમના એક તો થેન્ક યુ આપણે કે એ લોકો ને કેવું જ જોઈએ એ વળી લાગણી લાગવી ખુબ જરૂરી છે.
હમ્મ અને ગમે તે કોક નાનું મતલબ કે બિઝનેસ કરતું એને. ગમે તે ધંધાય ને આનું વ્યક્તિ હોય ને એને પણ આપણે આપ થેન્ક યુ કહીએ ને એમને પણ લાગે કે આપણે એમને લાગે કે એમને રિસ્પેક્ટ મળી છે આપણા તરફ થી એટલે એનું એમ સારી બાબત છે.
ડોક્ટર છે આપને કઈ કેવું મેડિસિન કેવું આવે તો આપણે એમને બી થેન્ક કહેવું જોઈએ ખેડૂત હોય તો અ ખેડૂતને તો આપે આમ તો કહેવા ના જઈ શકીએ પણ અંદરથી આપે કહી શકીએ કે થેન્ક યુ મિન્સ આપણે એના લીધે આપણે ખાવાનું મળે છે ટાઈમ ટુ ટાઈમ. પછી સફાઈ કર્મચારી જે આપણા આજુબાજુના એરિયા ને ક્લીન રાખે છે. તો એ લોકોનું બી થેન્ક યુ કેવું જો પોલીસ જે આપણને ગુનેગારો થી બ બચાવે છે, મીન્સ આવા થતા જે અપરાધ છે એને બી બચાવે છે તો એમને બી થેન્ક યુ કેવું જોઈએ બસ ડ્રાઈવરે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજના જમાનામાં જોવા જઈએ તો. લોકો કોલેજીસ કરતા હોય, જોબ કરતા હોય તો બધા બસ દ્વારા ટ્રાન્સ તો ટ કરતા હોય છે તો એમાં બી બસ ડ્રાઈવર ભી બઉ આમ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એમ તો એમને ભી થેન્ક યુ કેવું જોઈએ. એ રીતના ઘણા બધા લોકો છે આપની હેલ્પ કરતા હોય છે તો બધાને થેન્કયુ કેહવુ જ જોઈએ.
પોતાની વાત મતલબ પોતાની પો ક પોતાનું પાર અહંકારે. એટલે એ ગમે તે આમ કામ ખરાબ કરીને એમને મબ સારું એ કામ કરી આપે ને તો પણ એમને થેન્કયુ નામ બોલે લોકો. પણ પોતાનો અહંકાર એમ એટલો હોય.
હમ્મ, નામ ચાલ છ પેલા આપણા પેરેન્ટ્સ ને આપડે થેન્ક યુ. કેવું જોઈએ કેમ કે લોકો આપણને જન્મ આપે છે. પછી ઉછેરે છે પછી શિક્ષણ ભી અપાવે છે. બધી આપણે આગળ લાઈફ આગળ સક્સેસ મેળવવા માટે ભી આપને કેટલું બધું મતલબ આપડી હેલ્પ કરતા હોય છે. જ મહેનત કરે છે આપણી માટે ભી અને એમનો પ્રેમ અને ત્યાગ એ અમૂલ્ય છે એમ આપડી માટે તો એમનું ખાલી થેન્કયુ કેવાથીીધું ચાલશે નહી. પણ એમની આપડણે અ એમને કેર કરવી જોઈએ એમની કાળજી રાખવી અને એમનું અ રિસ્પેક્ટફુલ બી થવનું સન્માન બી કરવું પણ આપડો આભાર. આભાર વ્યક્ત કરવાનો જ એક રસ્તો છે.
હમ એટલે આભારવાન છે કે જે આપે સંબંધ આપડે બધા રીતતા હોય. એ આપણેે મતલબ જાળવી રાખીએ પ્રેમ ભરે પ્રેમ ઉત્પન્ન કરે આપણેે મતલબ આભાર આભાર શબદ એટલો પાવરફુલ છે.
હા શિક્ષકો ન ભી અ થેન્કયુ કેવું જોઈએ કેમ કે આપણા જીવનમાં અ બહુ જ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે એમ.
હમ એટને આપડે ગમે તેવી નાની બાબત હોય. કર્મચારી હોય તો પણ એમને થેન્ક યુ બોલવું જોઈએ. કેમકે આભાર માનવો એ આપણા લાાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપડણે થોડી રિસ્પેક્ટ આપી રહ્યા છીએ.
હા અને જે શિક્ષકો છે ખાલી આપણને બુક પ નું જ જ્ઞાન નથી આપતા એમ પણ તો ને આખા સંસ સંસ્કાર આપે છે સારા એવા. ડિસિપ્લન શીખવાડે છે જ. જીવન જીવની સાચી રીત પણ શીખવાડે છે તો એ લોકો લોકોને બહુ જ રિસ્પેક્ટફુલ થવું જોઈએ અને લોકોને સિરિયસલી માં ાર ની ભાવના એ લોકો પ્રત્યે આપણે રાખવી જ જોઈએ એમ. એમ કે એ લોકો બઉત એમ ગાબડા ફ્યીચર માટે એ લોકો મહેનત કરતા છે એમ. એ લોકોને આપે એક થેન્ક યુ તો કેવું જ જોઈએ દિલ થી થકયુ કેવું જોઈએ.
હમ એટલે આપે આપણા વડીલ હોય એમને પણ આપણેે મલબ વાતો કેવી જોઈએ કે તમે બમે અરી લાઈમાં શીખ આપીબ સમજાય કે લાઈ કેતી જે એના માટે આપણે થેન્ક યુ બોલી શકીએ કોઈ મિત્ર મને ખાસ એને મદદ કરી આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં તો એને આપડણે થેન્ક યુ બોલી શકીએ. કેમકે થેન્ક યુ બોલી તો આગળ પણ ગમે તેવી આપ ઘ મુશ્કેલી આવશે ને. એનામાં એ આપડે પ્રોબ્લેમ સોલ્વ કરવા આપડે મદદ કરશે જ કેમ કે થેન્ક યુ પાવર છે એટલું
હા અને મિત્રો મીન્સ આપડા ફ્રેન્ડ્સ હોય એ બી આપણા જીવનમાં બહુ છે તો મીન્સ આપડા સારા એવા ફ્રેન્ડસ હોય ને મુશ મુશ્કેલ સમયમાં આપડે સાથ ભી આપે છે, એન્કરેજ ભી કરે છે, પ્રોત્સાહન આપે છે અને ખુશીના જે મુમેન્ટ તો એનામાં આપણો આનંદ બમણો કરે છે તો એ લોકોને બી આપણેે થેન્ક યુની થેગકયુ કેમ કે તો કેતું જ જવું છે એ લોકોને તો કેમ કે એ લોકો કો બહુ જ જેમ કે આપડા લાઈફ માટે સારા છે એમ. તો એ લોકોને ભૂલી જ ના શકાય એમ, એ લોકો આપડા સારા સા સમયમાં ખરાબ સમયમાં બધા જ સમયમાં આપણી થે હોય લાઈક આપડે એવું કોઈ મુમેન્ટ થઈ ગયું ઘરમાં કોઈ એવો જગ નાનો મોટો ઝઘડો થઇ ગયો હોય, તો બે મિનિટ આપ એના જોડે વાત લઈએ ને તો આપડે માઈન્ડ ફ્રેશ કરી આપે છે તો એને તો દિલથી થેન્કયુ કેહવું જોઈએ.
અને આપડે ગમે તે શિક્ષકો હોય, એને પણ આપણે થેંકયુ કે છે કેમ કે આપડે શિક્ષકે આપણે મતલબ ભણાવ્યું આટલું મબ આપણું જ્ઞાન આપ્યું જીવન વિશેનું. આપડે મતલબ ખોટી બાબત શીખવાડી, સાચી બાબત શકાણી કેવાય શીખવાડ્યું. કારણ કે ઝગડવું બધું બધું મતલબ શીખવાડ્યું, ના ઝગડવું, એડિટ્યુડ ઓછો બતાવે, તો આપડે શીખવાડે એટલે આપણે એના પર એના મતલબ આપણે થેંક્યૂ કેવું જોઈએ શિક્ષકોને. કેમ કે આપણે શિક્ આપણે વિદ્યાર્થીઓ તો શિક્ષકોને જ્ઞાન આપી શકતા નથી. એટલે આપણે મતલબ થેન્કયુ કહીશું ને તો પણ મતલબ સારું લાગશે કે આપડે જ્ઞાન આપ શું વધારે
હા અને આપડે નેચરનો પણ આભાર માનવો જોઈએ કેમ કે હવા, પાણી, વૃક્ષો, સૂર્યપ્રકાશ અને જમીન વગર જમીન વગર તો જીવન જ શક્ય નથી એમ. તો આ બધું જે આપને પ્રોવાઈડ કરે છે તો, અ મતલબ એ બધું ના હોય તો આપડે જીવન જ શક્ય નથી ને એમ જો પ્રકૃતિ ના હોય તો આપણું જીવન જ મુશ્કેલ બની જાય છે એમ. બહુ જ એમ ડિફિકલ્ટ બની જાય, જો એન્વાયરમેન્ટ ના હોય તો એટલે એન્વાયરમેન્ટ ને એન્વાયરમેન્ટનું રક્ષણ કરવું એ પણ પ્રકૃતિનો આભાર માનવાની ક્રીત જ છે.
હમ એટલે આપણે કુદરતને પણ આપણે આભાર માનવો જોઈએ. અને આપણે મતલબ ગમે તે આપણે લાઈફમાં જેવું થતું હોય. કે આપણે કોઈ આપણે થેન્કયુ કેવું કેય ને તો આપણેે આપણે ગમે તેને એમની મદદ કર્યું નાની જ મદદ કેમ ના કર્યું હોય, એ આપને થેન્કયુ કેઇ તો આપડે બીજાને એવુ થાય કે આપડે મદદ કરીએ એમની. આપણે એનું કઈ મોટું કામ કર્યું એના માટે તો એને આપણે થેન્કયુ કે તો લાગે આપડે બીજવાર એના માટે મદદ કરીએ, કેમ કે આપડે એમ રિસ્પેક્ટ ફૂલી એટલે આપને એવું લાગે કે આપણને રિસ્પેક્ટ આપે છે. એટલે એમને મજા આવે એમ, રિસ્પેક્ટ મળે ને કોઈ ગમે તેને.
હા અને થેન્કયુ બી આપડે કેહેવાની ટેવ આપણને હંબલ બનાવે છે, અ થેન્ક યુ આપે લોકોને કેતા હોય ને તો તે આપણને હંમલ બનાવે છે એમ. જે લોકો ગ્રેટફુલ હોય છે અ તેઓ વધુ હેપ્પી પોઝિટિવ અને સેટિસફાઈડ હોય છે તો નાની નાની ખુશીઓને પણ આનંદ લઈ આનંદ લઈ શકે છે એમ.
હમ આપડે ભાઈ બહેનોને પણ આપડે મતલબ થેન્ક યુ કેવું જોઈએ કેમ કે એ પણ આપડે બધે મુશ્કેલીમાં મદદ કરતા હોય ગમે તે મુશ્કેલી આપડે મતલબ ફસાઈ જ દે. આપડે ગમે તે મુશ્કેલી એથી બહાર નીકાળ રસ્તો આપડે આપી દે એટલે આપડે થેન્ક યુ મા કેવું જોયું એ લોકોનું
હા તો આપડે તો આપણા આજુબાજુ રહેલી બધી જ અ બધી જ થિંગ્સને આપે થેન્ક ફૂલ તો હોવાજ જોઈએ એમ
હમ એમ ઇનફેક્ટ ભગવાનને પણ થેન્ક્સફુલ કેવું જોઈએ કેમ કે એમને આપડા લાઈફમાં મતલબ આવ્યા લોકો મતલબ કેમ આપણા આટલું સારું જીવન જીવવા મળે છે એટલેમ થેન્ક યુ કેવું જોઈએ લોકોને પણ
હમ